જવે છે.
હા આવે છે.
હા તમે ફ્રી હશો તો થ રા માટે
હા મિત્ર ફ્ર્રી જ છું.
હા મ શું નાસ્તો કરી લીધો મિત્ર
હા સવાર સવારમાં નાસ્તો કરી હવે મોબાઈલ જોવા બેટા
હા તો આજે આપણે ભારત મારી નજ જરે આ વિષય પર આપણ વિચારો બંને ના રજૂ કરવાના છે તો થોડોક મારે ફાળો આપશો મિત્ર.
હા ચોક્કસ મિત્ર
હા. ભારત માત્ર એક દેશ નથી પરંતુ વિવિધ સંસ્કૃતિઓ ભાષાઓ ધર્મો અને પરંપરાઓથી સમૃદ્ધ એક મહાન રાષ્ટ્ર ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુ સુધી ભારતની વિવિધતા તેની સૌથી મોટી ઓળખ છે મિત્ર. અહીં દરેક રાજ્યની પોતાની ભાષા પહેરવેશ પાણી તહેવારો અને લોક સંસ્કૃતિ છે. છતાં બધા ભારતીયો એકતાના સૂત્રમાં બંધાવેલા છે. ભારતનો ઇતિહાસ ખુબ જ ગૌરવશાળી છે. રહી્યો છે. અનેક મહાન રાજાઓ સંતો વિધાનો. અને સ્વતંત્ર્ય સેનાઓને દેશ દેશને નવી દિશા આપી છે. મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલ શહીદ ભગત સિંહ. સુભાષચંદ્ર બોઝ અને ડોક્ટર બાબ સાહેબ આંબેડકર જેવા મહાનુભ મહાનુભાવોએ દેશના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમાં આદર્શો આજે પણ આપણને પ્રેરણા આપે છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે મિત્ર. અહીંના ખેડૂતો દેશના. અન્નદાતા ગણાય છે, તેમની મહેનતથી દેશના કરોડો લોકોને અન્ન મળે છે. આજે ભારત ખેતી સાથે ઉદ્યાન વિજ્ઞાન ટેકનોલોજી. શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે મિત્ર. તો. અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતે વિશ્વમાં પોતાની આગવી ઓળ બનાવે છે, ભારતીય વિજ્ઞનો વૈજ્ઞાનો કે ની મહેનતથી. અનેક ઉપગ્રહો સફળતાપૂર્વક આકાશમાં મોકલાયા છે. અને ચંદ્ર તથા મંગળ જેવા મશણ માં પણ અને અને ગૌરવ મેળવ છે. ભારતના તહેવારોની સાંસ્કૃતિક સમૃદ્ધિ દર્શાવે છે. દિવાળી, હોળી, નવરાત્રિ, ઈદ ક્રિશમાસ, ઓંગલ, ઓણાવ ઓણમ બેસાખી અને ગણેશ ચતુર્થી જેવા તહેવારો લોકો પ્રેમ અને ભાઈચારાથી ઉજવે છે. વિવિધતામાં એકતા ભારતની સૌથી મોટી તાકાત છે મિત્રો. તેમાં ભારતમાં અનેક સુંદર પ્રવાસ સ્થળો છે હિમાલય, બરફ બરફ બરફ ફી અ સ પવે તો રાજસ્થાનના ભવ્ય કલાઓ, ગુજરાતનું રણ ગોવાના દરિયા કિનારા પછી કેરળ ના બેકવોટર્સ અને વિશ્વવિખ્યાત તાજમહેલ ભારતની સુંદરતામાં વધારો ખરે છે. દર વર્ષે લા આખો પ્રવાસીઓ અને સ્થળો પ્રવાસીઓ સ્થળો જવાન અને મુલાકાત લેવા માટે આવે છે. તો મિત્ર મપતી ન એ ભારત નું કઈ તમે રજૂ કરવા માંગો છો?
હા મિત્રો. આજ તે દિવસે હું પણ ટીમાં લગભગ ભારત વિશે રાજ્ય વિશે કાર્યક્રમ જોઈ રહ્યો હતો. એ જોઈને મનને વિચાર આવ્યો કે આપણો દેશ ખરેખર કેટલો સુંદર અને એવી દ સભરૂ છે. દરેક રાજ્યની પોતાની ભાષા, પહેરવીશ ખાણી પીણી, પરંપરા અને સંસ્કૃતિ અલગ અલગ છે. છતાં બધા લોકો મળીને એક દેશ તરીકે રહે છે. મારા માટે તો ભારત દુનિયાનો સૌથી ખાસ એવો દેશ લાગે છે. ભારતની સૌથી મોટી ખાસિયત એ છે કે, અહીં અલગ અલગ ધર્મ-' તમે જેમ કીધું તેમ જાતિ, ભાષા અને સંસ્કૃતિના લોકો રહે છે. છતાં બધા લોકો સાથે મળિને તહેવારો ઉજવે છે અને એકબીજાનો આદર કરે છે. આ કેતા જ ભારતની સાચી ઓળખ લાગે છે. મને મને તો આપણા દેશના તહેવારો પણ ખૂબ જ ગમે છે મિત્ર દિવાળી હોય હોળી, ઈદ, ક્રિસમસ, નવરાત્રી ઉત્તરાયણ અને બીજા ઘણા ઘણાબના તહેવારો લોકો આણંદથી ઉજવે છે. તહેવારો આવે ત્યારે આખા ગુજરાતમાં ખુશીનું વાતાવરણ બની જાય છે. અને ભારતના દરેક રાજ્યમાં કંઈક ખાસ જોવા મળે છે. ક્યાંક ઉચા પહાડો છે, ક્યાંક મોટા જંગલો છે. ક્યાંક સુંદર ધન્યા કિનારો છે ક્યાંક વિશળ રણ છે. કુદરતે આપણા દેશને ખુબ જ સુંદર બનાવે છે. મને તો આપણા ગુજરાત પર પન ખૂબ જ ગર્વ છે. અહીંના લોકો મહેનત છે. વેપારમાં અગ્ર છે અને આ ની સંસ્કૃતિ પણ ખૂબ સુંદર સમુદ્ર છે. ગરબા, ઉતરાયણ, કચ્છનું રણ અને ગુજરાતી ભોજન આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. ભારત! માં સંસ્કૃતિ જ નહીં પરંતુ બિગ શિક્ષણ વિજ્ઞાન ટેકનોલોજી રમત ગમત અને અવકાશ ક્ષેત્રમાં પણ સતત આગળ વધી રહ્યું છે. આજે આપણા દેશના ઘણા યુવાન દુનિયાભરમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. આપણા દેશના ખેડૂતો પણ ખૂબ મહેનત કરી રહ્યા છે. તેઓ દિવસ રાત મહેનત કરીને દેશને દરેક ઘરમાં અનાજ પહોંચાડે છે. સૈનિકો સરહદ પર રહીને દેશની સુરક્ષા કરે છે. ડોક્ટરો, શિક્ષકો, પોલીસ અને બીજા ઘણા લોકો પણ પોતાના કામથી દેશના-' વિકાસમાં ફળો આપે છે. એટલે દેશનો વિકાસ માત્ર સરકારથી જ નથી થતો દરેક નાગરિક ની જવાબદારી છે કે
હા મિત્ર.
તેઓ પોતાના કામને ઈમાનદારીથી અરે કરે. કાયદા નું પાલન કરે સ્વાસ્થ્ય જાળવે. અને દેશની પ્રગતિમાં પોતાનો ફાળો આપે. મને લાગે છે કે ભારત પાસે ઘણી તકો છે. આપણા દેશમાં યુવાનોની સંખ્યા વધારે છે. જો દરેક યુવાન સારી રીતે ભણે મહેનત કરે અને પોતાની આવડતનો ઉપયોગ કરે તો ભારત દુનિયાના સૌથી વિકસિત દેશમાં સ્થાન મેળવી શક કે છે. પરંતુ આજકાલ આપણે જોવા જઈએ તો ઘણા બધા ભારતમાં એવા અંધભુક્ત છે. જી જેના કારણે આપણો ભારત દેશ પછાડી જતો રહે છે. તો આપણને ખબર જ છે. જેમાં ઘણા બધા સોશિયલ મીડિયા પર અભાવ ફેલાય છે. ભારતમાં જે રેપ્સ રેપ્સ થતા હોય છે. એવા નાઇન્થ સ ભી જેવા કાર્યો થતા હોય છે તો એમાં પણ વધારો લાવવો જોઈએ નહી તો ભારત પણ એક ડાઉન થતો જશે ધીરે ધીરે. પરંતુ કેટલીક સમાજ પણ ગરીબી છે, બેરોજગારી છે. પ્રદુષણ અને ભસ્ટ ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ હજુ પણ છે. જો આપણે બધા મળીને પ્રયત્ન કરીએ તો આ સમસ્યાનો ધીમે ધીમો ઉકેલ લાવી શકાય છે. તો મિત્રો તમારું શું કહેવું છે?
હા મિત્ર તમે કીધું એમજ. ભારત તો એક ટેકનોલોજીકલ એ વધ્યું દેશ છે. જે આજના યુગમાં ભારત યુવાનોનો દેશ છે. યુવા યુવાનો નવી ટેકનોલોજીઓ સ્ટાર્ટઅપ કરે. અને નવા નવા સંશોધન વિચારો દ્વારા દરેક તે આપણો ભારત દેશને વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. મારી નજરે ભારત માત્ર જન્મભૂમિ નથી પરંતુ ગૌરવ સંસ્કાર પરંપરા અને પ્રગતિનું પ્રતીક છે. મને ભારતીય હોવાનું ગૌરવ છે મિત્ર, હું ઈચ્છું છું. કે આપણો દેશ વિશ્વમાં દરેક ક્ષેત્રમાં આગળ વધે. અને વસુધેવ કુટુંબના દેશ કુટુંબના સંદેશ સાથે સમગ્ર વિશ્વને શાંતિ અને માનવતા માર્ગ બતાવે મિત્ર, તો આપણે હવે નવી આપણી આગળની આપની પાછળની નવી પેઢી આવવાની હોય છે. તો એ લોકો આવવાના પેલા તો આપણો દેશ સંપૂર્ણપણે તો નથી પરંતુ એ એ લોકો ના સમય મુતાબિક ડેવલપમેન્ટ ડેવલોપ થાય છે, થઈ જશે. તો મિત્રો ચાલો આપણે સો મળીને એક સ્વચ્છ, શિક્ષિત સમૃદ્ધ અને વીક વિકસિત ભારતના નિર્માણોમાં પૂતું યોગદાન આપ તે મિત્ર, તો મિત્ર તમે આ આટલો ટાઈમ મને આપ્યો, એ એ બદલ ધન્યવાદ મિત્ર.
હા ધન્યવાદ.